હલો.
હા.
કેવું છે તમારે?
હ. તમે બોલો?
બસ અમારે પણ જિંદગીમાં સારું જ છે. મને આજે વિચારો આયો કે આપણા પૃથ્વી પર એટલા બધા જીવો રે છે, આપણે પ્રાણીઓ તો પ્રાણીઓ વિશે મને આજે દિમાગમાં ચર્ચા પેદા થઈ પ્રાણીઓ પૃથ્વીના પર્યાવરણનો મહત્વનો ભાગ છે, દરેક પ્રાણીનું કુદરતમાં એક વિશેષ સ્થાન હોય છે, તેઓ પર્યાવરણનું સંતુલન જાળવવામાં ખૂબ જ મદદ કરે છે. તમે જાણતા હશો, પ્રાણીઓના ઘણા બધા પ્રકાર છે, જંગલી પ્રાણીઓ, જીવિન્દ્ર સિંહ વાઘ, હાથી, હરણ વગેરે જેવા પ્રાણીઓ આવે છે,
પછી આવે પાળતું પ્રાણીઓ જેની અંદર કૂતરો, બિલાડી, ગાય, ઘોડો વગેરે જેવા પ્રાણીઓ આવે છે. પછી જળચળ પ્રાણીઓ જેની અંદર માછલી, વહેલ, ડોલ્ફિન વગેરે પછી પક્ષીઓમાં કબૂતર, મોર, ચક કલી વગેરે જેવા પક્ષીઓ આવે છે, તે પણ પ્રાણીમાં જ આવે છે.
એકદમ તમારી વાત તો સાચી છે, બરાબર છે.
આપણે પ્રાણીઓનું મહત્વ વિશે વાત કરીએ તો તેઓ ખોરાક ની મતલબ ફૂડ ચેન નો એક ભાગ છે, તે ફૂડ ચેનને જળવાઈ રાખે છે. કેટલાક પ્રાણીઓ ખેતી અને માનવ પણ મદદરૂપ છે, પ્રાણીઓ જંગલો અને કુદરતી સંસાધનો નું સંતુલનમાં પણ યોગદાન આપે છે, તેઓ માનવ જીવનમાં સૌથી સાથી અને મિત્ર બને છે.
એકદમ સાચી વાત છે. કે જંગલી પ્રાણીઓ જોઈએ, તો સિંહ છે, વાઘ છે, હાથી છે, ચિત્તો છે, રીંછ છે, હરણ, જીબરા જેવા તમે જણાવ્યા કે જેમાં વાંદરા નું પણ સમાવેશ થાય છે. તેઓ જંગલમાં રહે છે. અને કુદરત નું સંતુલન જાળવવા માં મહત્વની ભૂમિકા ભજવે છે. અ એવી જ રીતે જોઈએ તો પાંખ પાડેલા પ્રાણી જે પાલતુ પ્રાણીઓમાં જોઈએ તો ગાય છે, ભેંસ છે, બકરી છે. ઘોડો, ઊંટ, કૂતરો અને બિલાડીનો સમાવેશ તમે કર્યો છે. એવી રીતે અવે માણસને દૂધ ખેત તે વાહન વ્યવહાર અને સુરક્ષા અને સાત સંગત એ બધું પાલતુ પ્રાણી થી મળે. હવે જંગલી પ્રાણીઓ એ આપણું એક જે અ સંતુલન કુદરતી સંતુલન જાળવે છે. જેમ કે જંગલનું છે. એમાં એમની ભૂમિકા તમે શું. એના વિશે થોડું જણાવશો મને?
હા હું એમણા વિશે તમને જણાવું તો, આપણા પહેલા પાલતુ પ્રાણીઓ પાલતુ પ્રાણીઓમાં જે આવે છે આપણે ગાય છે, ભેંસ છે, બકરા છે, ઘેટું છે, તથા ઘોડો છે, બળદ છે, આ આપણને ઘણા રોજ બરોજ ના જદીમાં આપણને કામ લાગે છે ગાયને ભેંસ છે જે. આપણને દૂધ આપે છે. જેનાથી આપણે ઘણા પ્રકારના ખોરાક ખાઈએ છીએ. જેવા છે પનીર છે. દહી છે, છાસ છે, દૂધ નું પણ આપણે અ સેવન કરીએ છે. પછી આવે છે, આપણા જંગલી પ્રાણીઓ જંગલી પ્રાણીઓમાં તમે જાણતા જ હશો કે અ જંગલી પ્રાણીઓની અંદર આપણેે વાઘ, સિંહ જેવા પ્રાણીઓ આવે છે.
એકદમ સાચી વાત.
જંગલી પ્રાણીઓ છે. જંગલી પ્રાણીઓમાં આપણે તે આપણું ફૂડ છે છે. જંગલને સંરક્ષણ જંગલને બચાવે છે. એવી રીતના આપણને ખૂબ જ જરૂરી હોય છે. હાલના સમયમાં તમે જાણતા હશો. મનુષ્ય તેની લાલચ જ માટે જંગલોને કાપતો જ જાય છે. કાપતો જ જાય છે. જેથી જંગલી પ્રાણીઓ અ જંગલ માંથી બહાર નીકળી આપણા શહેરી વિસ્તારમાં આવે છે. અને અ મનુષ્યને ઘણું નુકસાન કરે છે. મનુષ્યો પર હમલો કરે છે જેથી ઘણા લોકો ના મૃત્યુ પણ થાય છે. તથા ઘણા લોકો અ ઘાયલ પણ થાય છે. અ હરણ જેવા જે શાકાહારી પ્રાણીઓ છે. તે વધારે પડતી ઉઊગતી વનસ્પતિઓને ખાઈ. અને આપણા ઇકોસિસ્ટમને ફૂડ ચેનને તે સંતુલનમાં લાવે છે. પ્રાણીઓ એ કુદરત નું સંતુલન જાળવે છે. સિંહ અને વાઘ જેવા સિ કારી પ્રાણીઓ અન્ય પ્રાણીઓની સંખ્યા નિયંત્રણ કરે છે. ત્યારે શાકાહારી પ્રાણીઓ વનસ્પતિના વિકાસમાં ભાગ ભજવે છે. આ રીતે દરેક પ્રાણીનું કુદરતમાં પોતાનું મહત્વ છે.
એકદમ સાચી વાત છે. કે જેવી રીતે તમે મને જણાયું કે, અ પાલતુ પ્રાણીને કેટલાક ફાયદા છે. અને જંગલી પ્રાણીઓ કઈ રીતે જંગલ માટે, સંતુલન જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમ કે જંગલના પ્રાણીઓ છે. એ એકબીજા ઉપર નિર્ભર હોય છે. જેમ કે અ સસલું છે એ ઘાસ ખાય છે, અને ઘાસ સસલાને સિંહ ખાય છે એવી રીતે એમનું ફૂડ ચેન ચાલે છે અને એ જગ્યાએ સંતુલન જળવાતું હોય છે. એક હિસાબે જંગલ માટે જેટલા વૃક્ષો જરૂરી છે, એટલા જ પ્રાણીઓ જરૂરી છે. હવે પ્રાણીઓ માત્ર માણસ માટે ઉપયોગી નથી, એ વાત એક સાચી છે. પરંતુ સમગ્ર પર્યાવરણ માટે જરૂરી છે. જેમ કે મધમાકીઓ છે, જે પરી પરાગયન કરે છે. જેના દ્વારા અ બીજ અંકુરણમાં એને એની ખૂબ ખૂબ મોટી ભૂમિકા હોય છે. એવી રીતે ઘણા ફાયદા છે. બીજું તમે શું કેવા માંગશો?
હું એવું કેવા માંગુ છું, પ્રાણીઓમાં પણ લાગણીઓ હોય છે. તેઓ પ્રેમ ડર અને ખુશી જેવી લાગણીઓ પણ અનુભવે છે. તેથી તેમની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. તમે જાણતા જ હશો કે ઘણા લોકો ના ઘરે કુત પાળેલો કૂતરો હોય છે. તથા ગાય ભેંસ બકરા જેવા પશુપાલન માટે તે લોકો પાળે છે આ પ્રાણીઓ પાળે છે. તે લોકો તેમના નામ પણ રાખે છે. જ્યારે તે તેમને બહાર ચરાવા કાંતો ફરાવવા લઈ જાય છે, ત્યારે તેમના પર અ તેઓ લોકોને ઘણી લાગણીઓ હોય છે, જેથી તે લોકો તેમના નામથી બોલાવે ત્યારે તે પ્રાણી દોડતા જઈને તેમના માલિક પાસે આવે છે.
સાચી વાત છે.
આજના સમયમાં પ્રાણીઓના સંરક્ષણ સંરક્ષણ માટે, અભ્યારણ રાષ્ટ્રીય ઉધાન, અને વિવિધ સંરક્ષણ કાર્ય કાર્યક્રમો ચલાવવામાં આવે છે. લોકોમાં જાગૃતિ વધારવી પણ જરૂરી છે, જેથી પ્રાણીઓ અને કુદરતનું સંરક્ષણ થઈ શકે.
એકદમ સાચી વાત છે, કે આ બધું જે રાષ્ટ્રીય ઉદ્યાનો છે, પછી લોકોમાં જાગૃતિ એ ખુબ જરૂરી છે, કેમ કે આજના સમયમાં ઘણા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. તેનું મૂલ્ય કારણ અ જંગલોનું નાશ પ્રદૂષણ શિકાર અને આબોહવા પરિવર્તન છે. જો આપણા સમય આ સમયસર પ્રાણીઓનું સંરક્ષણ નહીં કરીએ, તો ભવિષ્યમાં ઘણી પ્રજાતિઓ હંમેશા માટે લુપ્ત થઈ શકે છે, કે અદ્રશ્ય થઈ શકે છે. એટલે જે કંઈ એમના માટે કરી શકાય એ આપડે કરવું જોઈએ.
હા તમે એકદમ સાચી વાત કરી છે. મનુષ્ય તેમના લાભ માટે તેમનો શિકાર કરે છે. પછી જે જંગલો છે તેના જંગલોમાં એવા અદભુત લાકડાઓ મળે છે તેથી તે લાકડાઓ કાપતા જાય છે અને પોતાના અ ડેલી યુઝમાં આઈ એ વપરાય છે જેથી જંગલોનો નાશ થાય છે તેથી સરકાર પણ તેના સામે ઘણા સંરક્ષણ અ અભયારણો રાષ્ટ્રીય ઉધાન જેવા અ વિવિધ સંરક્ષણ કાર્યક્રમો ચલાવે છે. રતન માહાલ રીંછ અભયારણ્ય છે પછી આપણે આસામમાં ગેંડા માટેનું સંરક્ષણ પણ છે તથા સુંદર વન કરીને સિંહ માટે પણ ત્યાં અભયારણ્ય ચલાવવામાં આવે છે.
એકદમ સાચી વાત છે કે આપણે અમુક અ જે આપણી ફરજ છે એ નિભાવી જોઈએ જેમ કે અ આપણે શું કરી શકીએ એમના માટે તો વૃક્ષો વાવવા જોઈએ. પછી જંગલો બચાવવા જોઈએ ગેરકાયદેસર શિકારનો વિરોધ કરવો જોઈએ અને દરેક જીવ પ્રત્યે દયા રાખ રાખવી જોઈએ પાળેલા પ્રાણીઓ સાથે પ્રેમથી વર્તવું અને તેમને યોગ્ય ખોરાક તથા સમયસર જે કંઈ એની રેખદેખ છે એ કરવી જરૂરી છે.
હા તમે કીધું એ એકદમ સાચું છે. પાલતુ પ્રાણીઓ માણસને સાથ અને સુરક્ષા આપે છે. લોકો તેમની સુરક્ષા માટે કૂતરા પાળે છે અને પોતાનું અ સંરક્ષણ કરે છે. ઘણા પ્રાણીઓમાં અનોખી ક્ષમતાઓ પણ હોય છે. હાથીની યાદદાસ્ત શક્તિશારી હોય છે ડોલ્ફિન બુદ્ધિશાળી હોય છે. અને પક્ષીઓ લાંબા મુસાફરી કરી શકે છે. દરેક પ્રાણી કુદરતની એક અદભુત રચના ધરાવે છે.
ખરેખર તમે એકદમ સાચી વાત છે.
હા તે માટે આપણે હંમેશા પ્રાણીઓનું સંરક્ષણ કરવું જોઈએ. જો કોઈ પ્રાણીની પ્રજાતિ નષ્ટ થાય તો પર્યાવરણનું સંતુલન બગડી શકે છે. તેથી જંગલો બચાવવા, પ્રદુષણ ઘટાડવું અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેવું જરૂરી છે.
એકદમ સાચી વાત છે.
પ્રાણીઓ માત્ર કુદરતનો ભાગ નથી. પરંતુ પૃથ્વીના પર્યાવરણના સંરક્ષણ માટે છે. દરેક પ્રાણીનું જીવનચક્રમાં એક મહત્ત્વનું સ્થાન છે. નાના જીવજંતુઓ પણ પર્યાવરણ માટે એટલા જ જરૂરી છે જેટલા મોટા પ્રાણીઓ છે.
એકદમ સાચી વાત છે. કે પ્રાણીઓ એ માત્ર ખાલી જે પૃથ્વી છે એના પર ખાલી પ્રાણીઓ એક જ પ્રકારના નથી કે જેમ અલગ અલગ પ્રકારના તમે હમણાં કીધા એવી જ રીતે બધાનો પૃથ્વી પર હક છે એટલે શાંતિથી એમને પણ જીવવા દેવા જોઈએ.
પ્રાણીઓ આપણને ઘણી બધી શીખ આપે છે. જેમ કે કીડીઓ મહેનત અને આયોજન શીખવાડે છે. પક્ષીઓ સ્વતંત્રતા અને સહનશક્તિ બતાવે છે કૂતરો વફાદારીનું ઉદાહરણ છે. હાથી પરિવાર અને સહકારનું મહત્ત્વ બતાવે છે.
એકદમ સાચી વાત છે.
હા.
ઘણા પ્રાણીઓમાં એવી સમતાઓ હોય છે જે તેમને જીવનમાં મદદ કરે છે. પક્ષીઓ ઉડી શકે છે, માછલીઓ પાણીમાં રહી શકે છે અને કેટલાક પ્રાણીઓ અંધારામાં પણ માર્ગ શોધી શકે છે.
સાચી વાત છે.
વધતાં પ્રદૂષણ અને કુદરતી સ્થળોના નાશને કારણે ઘણા પ્રાણીઓની સંખ્યાઓ ઘટી રહી છે તેથી પ્રાણીઓના રહેઠાણનું રક્ષણ કરવું એ કુદરત અને કુદરતને બચાવવાની ખૂબ જ એ ખૂબ જ જરૂરી છે અને તે આપણું કર તબિય છે.
એ એકદમ સાચી વાત છે કે દરેક પ્રાણીની અલગ અલગ વિશેષતા હોય છે અને એ એટલું જ પર્યાવરણ માટે અને આપણા માટે જરૂરી છે. જેથી આપણે એમનું રક્ષણ કરવું જરૂરી છે અને એમને કોઈ નુકસાન ના થાય એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. છેલે તો એ જ આપણા માટે સારું છે કે આપણે પોતે સરખી રીતે જીવીએ અને બીજાને સરખી રીતે જીવવા દઈએ. દરેક જીવનનું એક મૂલ્ય હોય છે.
હા આપણી વાત પરથી મેં અંતમાં એટલું જ કહીશ કે પ્રાણીઓ આપણા સાથી અને કુદરતના અમૂલ્ય ભેટ છે. તેમની કાળજી લેવી અને માનવતાનું લક્ષણ છે.
એકદમ સાચી વાત.
આપણા સાથે પ્રાણીઓનું પણ સંરક્ષણ કરવું જોઈએ તેમને જેટલું થાય એટલું પ્રેમથી રાખવું જોઈએ. તો આજે તમારા સાથે પ્રાણી વિશે ચર્ચા કરીને ખુબ ખુબ જ સારું લાગ્યું. આશા કરીએ છેએ કે તમને અમારી સાથે વાત કરવામાં ખૂબ જ લાગણી ભર્યું અને સારું એવું લાગ્યું હશે.